બસ મજામાં તમે કેમ છો હું પણ મામાં છું, બસ ચાલ્યા કરતું છે તમે કયો બસ ભગવાનની મરબાની છે, ને કામ ચલે્યા કરે
હા હા મન ક્યો કે આળ હળ ફ્રી છો કે હા હું તો ફ્રીજ છું બો કઈ કામ હતું મેં કીધું કે આપડે છે દોસ્ત બધા બહુ સમય થી મહિલા ની મળે તો શું આપણે તે શાળામાં ભણતાં હતા ને બધા દોસ્ત મલેલો હતો એને કીધું કે ચાલની બો સમય થઇ ગયો આપે કેટલા પાંચ વર્ષથી મહિલા નઈ મલે તો શું કે ખબર છે કે છે ને કે બધા એક સાથે મળે છે રિયુનિયન તો એમ કે મલવાનું વિચારતા છે.
ચાલની મલીએ એમાં શું
રવિવાર હા ચાલ ને એવું હોય તો નક્કી કરીએ કોણ કોણ આવવાનું છે જો એકતો મે આવાનો મે તો આવાનો છે તો તુંબી આવાનો છે પછી તે રાથોડ આવવાનો છે.
એ રાથોડ કોણ
આજે તો લાંબો લાંબો હતો ને એકદમ લાંબો હા હા એ રાથોડ યાદ આવી ગયો ગયો પછી.. શર્મા આવવાનો છે રાકેશ આવવાનો છે રાજેશ આવવાનો છે લુહાર આવવાનો છે બઉ બધા આવવાના છે જો આપણે ક્લાસમાં આપડા દસ જણા દસ દોસ્તાર આવાના છે દસ છોકરા છે ને એ સાત જે આપડું ગ્રુપ હતું ને તે જ આખો આવવાનો છે.
તો શું બધા અહીંયા નવસારીમાં જ છે.
નઈ નઈ બધા નવસારીમાં નઈ મલે પણ એમાં કેવું છે કે દોસ્તારે એમ કીધું કે બહુ સમયથી મહિલા નીવાય હતા કે બધાનું રજાનું ચાલતું છે સમય તો લોકો કીધું તમે ખાલી ગોઠવો તો
આવું પ્લેન છે તો મે એમ ક કે રઈવારે નઈ ગોઠવે કેમ રઈવારે નઈ અરે જો અ આટલા દિવસ પછી મલવાના આપડે બધા
તો બે ત્રણ દિવસ તો જોય ને હા તારી વાત બી સાચી જ છે. બીજો અત્યારે એમ બી
ધંધો એટલો ચાલતો નહી મળે એ એટલે એટલા બધા ઘરાક આવે નહી ને બધા વેકેશનમાં જ છે ફર ફર કર્યા કરે
તો આ આપડે શું કરીએ, બે ત્રણ દિવસ દુકાન બંધ કરી દીએ. એ તો એવું બી થઈ શકે ને જો તાર તાર દુકાન પર તમ કેટલા જણા કામ કરે, અ મારી દુકાન પર ત્રન જના કામ બે ભાઈ ને મેં કરો, ને તારી દુકાન પર, મારી દુકાન પર મે પાંચ જણા, તો બસ એમાં શું?
દુકાન તો ચાલવાની છે ને જો મારો ભાઈ ને બીજા ભાઈ તે એ દુકાન જશ
તે વાફ ને ફરી આયા તારન માંવ બેઉ તો ફરી આય બીજા બધા દુકાન જોશે, હા, આ તારી વાત સાચ તી છે. ચાલ ની એવું જ કરીએ ઓ હવ તમે છ છે ને બધાને કહી દો કે આપડે છે ને બે રવિવારનું નહી બે ત્રણ દિવસનું કરવાના છે.
હા, એ જ ને કેમ કે જો આટલા સમયથી આપડે મલવાના અલ અડધો એક જો અમે બપોર પછી પાંચ પાંચ વાગે આપે મલવાના એક એટલા માંતો કંઈક કંઈક થવાનું છે નથી ને પછી પાંચ વાગે મલવાના પહી સાંજ છે પછી ઘર ફોન આયી જાય કે ચાલો ઘરે આવી જાય એમને તેમને એમ તેમ એ સારું કેવ કે આપડે જો અ એક કામ કરીએ આપ તો છે ને અ કાં કાં જવાના આ રિઝોર્ટ જીએ.
કયું રેઝોર્ટ જવાના?
મીરાસલ જોઈએ ને.
એ કાં આયવોં અરે, બરોડા હાઈવે ની જ ની જોયો અરે, ગુજરાતનો નંબર વન છે. હા, ભઈનો ભાડે જો હશે જ ને, અરે એટલું ભાઈ કય વાત ની મળે જો એક પર્સનનું છે ને હજાર રૂપિયા છે.
પછીને ખાવા પીવાન તો એમ બી આપણે બહાર જ કહેવા હોટલમાં ખાવા જઈએ મીરાસર હોટલ કટલી મોંઘી છે, અને ગુજરાતની ઉપરથી નંબર વન એકનું ખાવાનું જ પાંચસો છસોમાં થશે અન સાહેબ આપણે બહાર કશે
જી આવો ખાવો એટલે આપડું ખાવાનું બી બચી જાય. અરે ગાંડા મીરાસલ રિઝોર્ટ બરોડામાં નથી આયવી. દમણમાં આયવી છે શું વાત કરે? કઈ પણ અરે બરોડામાં આવેલી છે, અરે બરોડા માં આવેલી છે ને તે ખાલી નાની છે, એ તો એમાં તો કેવું ખાલી હોટલો છે, પછી દમણમાં આવેલી છે, ને એમાં હોટલ છે સ્મિંગ પુલ છે. પછી આપણે રેઝોર્ટ છે એડવેન્ચર છે અત્યારે જ મેં યુટ્યુબ પર જોતો છું આખો વિડીયો જોતો છું, શું યાર તને કઈ એટલ કઈ ખબર જ નહી આવે.
અરે સોરી મને ભૂલાઈ ગયુ, અરે બે બે રોર્ટ છે એટલે મને ખબર નહ હતું.
હા હા. તંચ જવામપ, એમ બી આપડે કેટલા આઠ દસ જવાના એટલે પ્લાન બજેટ કરી લઈએ કે આટલું થશે એમ તો પછી એવું કરીએ. કે ઓમકશ્વરજીએ ઉજ્જૈનજીએ ઉજ્જૈન. એમાં બજેટ કેટલો? પર પર્સન ત્રણ ચાર હજાર જોઈએ.
નારે ત્રણ ચારજ થોડું જોઈ દસ હજાર જોઈએ.
અરે કોને કીધું ત દસ હજારલું થાય, અરે મે ગેલો એટ મે નઈ ગેલો મારા દોસ્ત ગે બેત્રણ જણા, પણ થ ગેલો મે ગેલો ને જો મેં ગે કે કઈ મે અ ટ્રેનમાં બી ગયો. આપે જનરલ ની ટિકિટ લઈ લીધી. કેટલે જનરલ ની ટિકિટ ફો સો દોઢસો ની આવે. એથીયાસ અઢસો પછી એક રૂમ નો ભાડું જ ચૌદસો, રૂમ નું કેવું મંદિરની પાસમાં જ લેવાનું આપડું ઉજ્જૈન ન મંદિરની પાસમાં, એટલે એક રૂમ નો ભાવ ભળું ચૌદસો થયું, એમી આપડે છોકરા છોકરા તો એક રૂમમાં પાંચ છવી કાર ખાલી આપણે ખાવાનું જ છે, તો આપણે ત્રણ રૂમ લઈએ. આપડ કે એટલું બધું થાય નહ. એમ ટોટલ જો ચાર ચાર બસો થ આપડે. બધાને વચ્ચે, છોકરા છોકરા તો બધા સાથે રહી જાય ખ છોકરીઓનું ને ન રૂમ બી કેવું મોટું આવે એમ કે નાનુંમાં નહી આવે. એ લોકોનું ખાસું રૂમ આવે એક રૂમમાં ચાર જણા સુઈ શકે નીચે બી આખું જગ્યા હોય, એવું હોય તો આપડે એક ગાધો લે લ એમ ગાધો ન કે લઈ લો, સો રૂપિયા લે એક બે ગાધા મુકઈ દ બીજું શું કરવાનું.
હા એ સાચી વાત છે, એ મળતું હોય તો પછી બ સારું.
પે મે ગ મે બૈરી અને છોકરો ગયો અમારે કેટ ખબર મારું ટોટલ તો ભાડું એમ તેમ જાવાનું છે ને મારું ટોટલ થયેલું અ
એ
ત્રણ હજાર જેટલું થયેલું હ બસ આટલામાંજ હા ત્રણ હજારમાં પતી ગયેલું અમારી અમેં તમને ખબર હ એટલે એમાં ત્રણ નું ખાવા પીવાનું બાઘુ એમ ત્રણ હજાર ન થલું બે હજારનુંું શોપિંગ કેમ કી ખબર બૈરી સાથે જવા કઈ કઈ તો લાવા નિજ એમ ખાલી ખાલી તો આવે ન હા એ તો સાચી વાત છે બૈરી જાઉં ને કાંઈ ન આવે લઈને નહીં આવે તો બને નહી ને હા એજ એટલે તો ચાલ એવું કરીએ કે આપડે ઉજ્જૈન જઈ આવીએ મસ્ત ફરીય હરીય
હા સારું છે ચાલ ને આપડે ફરી આવએ એમ બી બૌ દિવસ થઈ ગયા ફરવા બી ગયા છેલ્લે આપડે ખબર ક્યારે ગયેલા ક્યારે ગયેલા
અરે આપડે કોલેજમાં ગયલા પછી તો આપડે બધા સાથે એજ ને દર વખત આપડે ફેમિલી જ જાય એમ તેમ પછી એમ જાતા જ નહી મળે
ચાલને એવું હોય તો જઈએ પછી જો એમની કે પછી આખું પ્લાન બનાવ્યુંને પછી બધા નાના નાના ક દે ના ના ના બધ આપડે બધું વાત કરી લીધી છે
ફોન ચાલતો છે તો ગ્રુપમાં મારો મેસેજ ચાલુ છે બ દસ બાર જણામાં તો બાર માંથી દસ જણા હા પડી જાય ટોટલ પંદર જણા છે છ જણા છોકરા છે અને છ જણા છો છોકરી જે ત્રણ જણા છે તે લોકોને છે ને આ ટુરિસ્ટ છે એટ એ લોકોનું કેવું છે એ લોકો ફરિયાદ કરે આ બધામાં એટલે આપણનું કેવું વધારે સારું પડી જાય કેમ કે આપણને બી એલું બધુંઈ ખબર નહી મળે ને ક્યાં જવાનું છે શું છે આખું પહેલો શુ સાથે આ લોકો હોય તો આપણને વધારે સારું પડી જાય
હા એ વાત સાચી છે એ લોકોને બધું ખબર ખબર હોને તો સારું પડે કેમકે એમાં કેવું હોય કે આપડે એ નવા આવેલા રિક્ષા વાળ બી આપડે ભાઈ બસો રૂપિયા થતોય ચારસો રૂપિયા લઈ લે ખાવા પીવા ન ભી કેમ કે આપડે નવા છે લોકોને
ને ખબર ન ગધા બનાવી દ પણ આપડે એવા ગધા બનીએ નહી ને આપડે એ લોકો કરતાં
એ તો સાચી વાત છે આપડે આ લોકોને ઝંઝટવાની આવી આપડે ફરવા આવેલા છે એમ તેમ થોડી પૈસા આપી દેવાના આપડે એટલી કમાણી કરી પછી આવ્યા ને આ લોકોને આપી દેવાના.
હા એ એજ તો મહત્વની વાત છે એટલે તો મે મેં કીધું કે આ એક મા એક દોસ્તાર છે ને મારા દોસ્ત એમ કે ભાઈ જેવો જ એનો કેવુ હોય ટુરિસ્ટ નું કામ જ કરે છે બધા નું પ્લાન કરે છે મેં એને કીધું કે ચાલ
એ લઈ એને કેવું એને બધું ખબર છે. આપણને આપણને બધું ખબરનું
ઈઝી પડી જાય એટલે મેં એને કીધું કે એ હશે બી એટલે આપણને બી સારું એમ કઈ ઝંઝટ વંઝટ બી ની કે કેમ કે આપડે બી એ બધું થોડું જોયું છે એમ કેડ કોઈ વાર ગયા નહ મળે હા એ સાચી વાત છે. ચાલ એવું તો સાંજે મળી દિવસ હા સારું ચાલ મલ્યે.